હલ્લો.
હેલ્લો.
હેલ્લો.
હેલો મારો અવાજ આવે છે.
હા.
હા તો તમે હમણાં‌ શું કરતા હતા.
કઈ નહિ જસ બાર બેઠી‌ હતી.
હા અચ્છા સુ ફ્રી હતા?
હા હા બોલો ને
હા તો હું એવું કેવા માંગતી હતી કે આજે આપણે એક ટોપિક ઉપર ડિસ્કશન કરી શકશું તમે ફ્રી હોવ તો તો તમારો ટાઈમ લઈ શકૂ થોડીક વાર માટે
હા હા કાઈ વાંધો નહીં કરી શકીએ.
હું એમ કેતી હતી કે આમ આપડું એવું મને આમ બેઠી હતી સિરિયલ જોતી તી તો મને એમ યાદ આવ્યું કે બાળપણ કેટલું સારું હતું આપડા ટાઈમે કેટલુ મજા આવતી બાળપણ પણ જેવી હવે તો બાળપણ તો એવું આજ આજકાલ ના છોકરામાં એવું નથી જ્યાંથી આ મોબાાઈલ ને આવી ગયા છે ઇન્ટરનેટ ને તમારા મતે શું કેવું કે બાળપણ કેવું હતું?
હા એ તો તમારી વાત સાચી છે કે આપણા જમાનામાં કે આપણા માતા પિતાના જમાનામાં બાળપણ તો બહુ જ અલગ હતું ને હમણાંના હમણાના જમાનામાં તો બાળપણ બહુ જ અલગ છે. કેમ કે આપડે જે મજા કરીએ ને એ તો હમણાં ના જમાના વાળા તો નહી જ કરી શકે કે જે આપણા માતા પિતા એ કરી એ તો આપણે નથી જ કરી. કેમ કે જેમ યર્સ પાસ થયા છે એમ બધી વસ્તુ બી બદલતી આવી છે.
હા એ ભી તમારી વાત સાચી છે કે જેમ યર અલગ અલગ પાસ થયા તો ઈ વસ્તુ બદલતી આવી છે. કેમ કે હવે હું એવું કહું કે બાળપણ જયારે આપણા મા બાપ ના સમય જે બાળપણ હતું ત્યારે તો એ લોકો ભલે આમ મોબાઈલ્સને નતાાય એટલે બહાર ની રમતો રમતા અને ખુબ મ જા લેતા બારની નવી નવી રમત રમતા જેમ કે ગીલી દંડા, લઈ લઈ ક્રિકેટ લઈ લઈ છુછુવાડી, ખોખો એવી બધી ગેમો રમતા ને એનું ટાઈમ પસાર કરતા. અને ત્યારે તો મમ્મી પપ્પા ના બાળપણમાં તો એ લોકો ને એટલું રમવા બી ના મળતું. તો કેમ કે એ લોકોને મજૂરી જવું કે વાળીએ જવું કામ કરવું આપણા જમાનામાં એવું કઈ ઘણું નતું પણ તો બી આપણે બારે રમ્યા છે. કેમ કે આપડે જે બાળપણ હતું આપડું ત્યારે આપને હજી મોબાઈલ મળ્યા નહોતા આપણા મમ્મી પપા પપ્પા પાસે એટલા હાઈફાઈ મોબાઈલ હજી હતા નહી ત્યારે પણ હવે આજકાલ તો બધા પાસે મોબાઈલ છે.
હા એ તો તમારી વાત સાચી. જેટલા પણ આપણા માતા પિતાના બાળપણમાં તો એ લોકો જેટલી ગેમ રમી છે ને એ એનાથી આજ તો આપને ખબર પણ નહી હોય કે આવી પણ ગેમ હોય શકે છે. અમને અમુક થીમ તો અને આપણા માતા પિતા જખણાવી છે કે આ મેમે રમી છે. તમે પણ રમો અને એમ પણ કે કે અમે અમારા બાળપણમાં આ નથી કર્યું પણ તમે કરો. તમે રાજી થાવ અમે તો નથી કરી શક્યું અમે તો નથી ભણ્યા પણ તમે ભણો અમે આમ નથી કરી તમે કરો. પણ આજના જમાનામાં છોકરામાં તો કઈ બહાર નીકળવાનું છે જ નહીં. એ તો બારે બધા ગેમ રમતા પણ આજના છોકરાઓને કેમ કે બધા ફોનમાં ગેમ રમે.
સાચી વાત છે તમારી કે આજના છોકરા બધા ફોનમાં ગેમ રમે તો એ લોકો ને તો બહાર ની રમત છેમ કે આ મેં કે તમને પેલા કીધા આગ ગીલી દંડા કે આસપાસ નું ડબલું કે એવું બધું ગેમ ના એ લોકોને નામ નહી આવડતા હોય એ લોકોને કઈ ખબર જ નહી હોય આ ગેમના બારામાં. હા આપ‌ળે બઉુ રમ્યા હતા આપેને તો એ ખબર હતી પણ હવે ના એવું બધું ગીલી દંડા ને એવું બધું મોબાઈલ માં આવી ગય હો તો બાળકો પાસે નાના નાના હોય ને ત્યારથી મમ્મી અગર જમ ના હોય બાળક નાનું તો ત્યારથી મોબાઈલ બતાવવા માંડી તો હવે એ તો સાચી જ છે કે હવે મોટા થશે તો એ લોકો મોબાઈલ જોશે જ.
અને ક્યારેક તો કેવું થાય કે આપડે બાળકને એવું કહીએ કે ભાઈ આ ગેમ નું નામ છે તો એ મોઢું ફિટાડી કે આ કેવું નામ છે. આ કેમ રમાય આ અમને નથી રમવું અમને આ નથી કરવું અમને આ થાય છે અમને ઓ થાય છે ભાઈ એ લોકો ને ના ર એટલે એના પાસે બહઉ જ બધા બહના હોય ને અગર આપડણે એને એમ કહી ને કે ચાલ આપણે ફોનમાં રમી ત્યારે જ રાજી થઈ જશે કે ચાલો રમે.
હા, ઈ બી છે, આજકાલ ના બાળકો તો એક તો, બારે જવામાં જ બહુ ઓલું નાટક કરે છે. કેમ કે તડકો નથી લેવો, અને હવે આપણા ટાઈમે તો કેટલો તડકામાં, ટ્યુશન, સ્કૂલ ને જતા. અને ખુબ મહેનત જતા, કેટલા એક તો આપડા છેલા ના વજન ને હવે આજકાલ ના બાળકો ને તડકામાં જવું એટલે ઓખું આવે છે. કેમ કે એમાં તો મા બાપ જ એવા છે કે બઉ એ લોકોની કેર કરવા માંડી ગયા છે. બાળકોને બધું તડકો અને બધું સહન કરતી આવડવું જોઈએ હવે આજ લા બાળકો તડકામાં રમે તો કે ચક્કર આવે છે, આવું થાય છે તેવું થાય છે ટેન થઈ જશે. એવું બધું, મમ્મી, મમ્મી, પપ્પાને બી સમજવું જોઈએ કે બધી આદત આપવી જોઈએ બાળકને, ભલે તડકામાં રમે, કંઈ ના થાય. તો એનાથી બાળક મજબૂત થાય છે. આપણા બાળપણમાં તો આપણે ખુબ જ બારે રમ્યા છીએ, તો હવે એવું તો રહ્યું જ નથી. બાળક નાનું હોય ત્યાંથી મા-બાપે એ સીન બતાવી દીધી છે, મોબાઈલ ને તો એ લોકો એ સહેન ના કરી શકે તડકો એટલો.
હા, એ તમારી વાત સાચી. અને આજકાલ નું ખાવાનું બી એવું થઈ ગયું છે. પેલા આપણે નાના હતા, તો આપણે ફ્રૂટસ ને વેજી. બધું એવું જ ખબર આવ્યું છે, પણ આજના જમાનાના છોરાને તમે જોવો તોય ને. પિઝા ખાવા છે.
સાચી વાત એ તમારી. કે પેલાના જમાનામાં આપણે મમ્મી પપ્પા કે બિસ્કીટ તક ખાવા નતા દેતા. અને જે જૂનો ખોરાક છે. કે મીઠોમાં ગુંદર પાક કે એવું બધું ખવડાવતા. તો તેનાથી આપણે શું પોષણ પોષણ મળે મને ને શક્તિ મળતી, ને હવે તો આજકાલ તો એવું બધું કોઈ બાળક જ મોં માં નાખવા બી તૈયાર નથી થતું. કેમ કે એનો ટેસ્ટ જ આખો અલગ થઈ ગયો, પેલાથી ચેટપટ્ટું કે એવું ખવડાયું હોય. તેને એવું જ ખાવા જોઈએ છે, બાકી આપ મે તો એવું કઈ હતું ને, પીઝા ને આપણે તો. મોટા થયા તારે ત્યારે ખબર પડી, પેલાથી થોડી ને આપને પીઝા ને ખબર હતી.
હા, એ જ ને. આજકાલના નાના નાના બાળકોને જોવું તો ચશ્મા પણ આવી ગયા છે. ને આપણા જમાના માં બી જોઈ શકી કે, અમુક ને હતા, પણ બધા ને હતા. પણ હમણાં જોવા જઉ તો બધા ને હતા, ને આપણે માતા પિતાના જમાનામાં જોયું તો કોઈને પણ નહતા. કોઈને આંખની કંઈ તકલીફ જ નહોતી, પણ આજના જમાનાને છોરાને જોવો. કોઈકને જ નહીં હોય બાકી બધાને છે.
હા, આજકાલ તો ઘણા બધા ને જસ્ટમાં એવું બધું ઘણું છે, બાકી. તો હવે. નીલોત્રી કે એવું બધું ખાય બાળક, તો ખુબ એની આંખની આખ. ની તેજસ ને બધું ખૂબ, એનું મગજ બધું તેજ થાય. પણ હવે એ લોકોને બી નીલોતરી નથી ખાવી, અને પેલા જેવી નીલોતરી ને શાક ને હવે તો કઈ આવતું બી નથી માર્કેટમાં, બધું દવાવાળું ને એવું બધું આવે છે. હવે તો જનરેશન આ આજકાલની જનરેશન ને પોષણ મળવું ને બધું ખુબ અઘ કરું છે, કેમ કે એ લોકો ના ટેસ્ટ, ખાણી-પીણી બધું એવું થઈ ગયું છે.
હા, અને આપણે જોઈ શકીએ કે આજકાલના છોકરાઓને તો ગુજરાતી બોલતા તક પણ નથી આવડતી. એ તો કેટલા મોટા થઇ જાય ને, તો પણ નથી આવતા. હવે એ કેવું થઈ ગયું હશે કે ઇંગ્લિશ ઇંગ્લિશ મેન છે, ઇંગ્લિશ જ બધું છે, આમ છે, ઓમ છે, ઇંગ્લિશ જ છે. શુ છે? પણ આપણે માતા પિતાના જમાનામાંને આપણા જમાનામાં જોઈએ તો, એમાં એવું હતું કે ગુજરાતી મેન છે.
હા, એ તો મારી વાત સાચી કે, બધું એવું. પણ એ માતા પિતામાં જ સમજવું જોઈએ. કે ભલે ઇંગ્લિશમાં ભણાવે ઈ વાત સારી છે. પણ એને ગુજરાતી નું બી જ્ઞાન બધું આપવું જોઈએ, ઘરે બધી. આપણી રેણી કેણી કે જે હોય એને બધું બાળકને આપણું ટ્રેડિશન કે બધું સમજાવવું જોઈએ, અને બાળકને એવું બનાવવું જોઈએ. એ ગુજરાતીમાં બોલે આપડી માતૃભાષા તો ગુજરાતી એ એવું નહી કે ઘરે ઇંગ્લિશ ના વર્ડ બોલવાના શુદ્ધ ગુજરાતી ના વર્ડ બોલી તો બાળક તો શીખે શુદ્ધ ગુજરાતીને કેમ કે ઇંગ્લિશ તો સ્કૂલ માં બી શીખી શકશે. સ્કૂલમાં તો એને કોઈ શુદ્ધ ગુજરાતી તો નથી જ શીખવાડવાનું ને એટલે ઘરે આપને ગુજરાતી નું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ.
ને આજકાલ ના બાળક ના તમે કપડાં જોવો હોય એ હવે એ બાળકને પોતાને જ નથી આવડતા કે જેવા તેવા કપડાં પહેરે એને પોતને જ ના ચાલે કેઈ આવા કપડાં પહેર એવા કપડાં પહેરે આજુબાજુમાં બાળકના કપડાં જોઈ ને એને એમ થાય કે મને પણ આવા રવા છે પણ આપડે પેલાના કપડામાં જોવો કેટલો ફરક છે ને હમણાં ના કપડામાં જોવો
હા એ જ પેલાના તો આપણે જે મમ્મી પપ્પા કાડે મમ્મી જે આપડા મમ્મી આપને કાઢી ને દેતા આપને પેરવા જ પડતા કોઈ જીન્સ ભઈ કાય નહી. ને હવે તો બાળક પોતે કહેશે ના મને આ-આવું જોઈશે મને આવું જોઈશે. હવે એની ચોઈસ ના પ્રમાણે હવે બાળક બાર મહિનાનું કે હોય ત્યાંથી એને મમ્મી પૂછસે કેવું ખપશે કેવું ખપશે જેમાં હાથ નાખે લઈ દે તો પછ શું થાય.
હા એજ ને એકચુઅલમાં બાળકના વ્યવહાર પ્રમાણે બાળકના બોલી-ચાલી મળે એના પાછળનો હાથ તો એના વાલી જ છે. એના વાલી જેમ કરાવે એમ એ બાળક કરે અગર બાળક એ છે મને જોઈએ છે એના વાલી એને ના પાડી દે નગરી ના આપે તો એ બાળક સીધું ચાલી શકે છે. પણ જે બાળક માંગે એજ એના વાલી એને પણ આપી દે છે તો જેના લીધે બાળક ઊંધા રસ્તા ચડી જાય છે.
હા એ તમારી વાત સાચી છે કે જે બાળક માંગે ઈજ એને મમ્મી પપ્પા બધી ઈચ્છાઓ પૂરી કરે તો બાળક ઉપર ચડી જાય છે કે ના મને તો બધું મલી જ જશે હું જેમ કહીશ એમ જ થશે એવું ના હોવું જોઈએ.
હા એજ ને પણ આજકાલના એ માતા પિતા તો સમજતા જ નથી બધાને એમ છે કે અમે મોર્ડન છીએ. મારો ચાઇલ્ડ મોર્ડન હોવું જોઈએ. આ ભાઈ મોર્ડર્ન પણ એની માનસિક સ્થિતિ તો જોવો એ શું કરે છે ક્યાં જાય છે કેમ વર્તન કરે છે.
હા બાળક ને સંસ્કાર ને આપવાને હવે બહુ મહત્વનું છે આજકાલ તો નહી તો ફોનમાં જોઈ જોઈને એ લોકોને સંસ્કાર બી નહી હોય અને કાઈ આગળ વધશે નહી તો ખુબ નુકસાનકારક બની શક છે આપને એનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે એને બધા. આપી આપણે ગુજરાતી નું ટ્રેડિશન સમજાવી કે આ. ઘરમાં કેવું. વાતાવરણ હોય કે બારે કેવું વાતાવરણ હોય એવું બધું. એને સમજાવી તો એ બાળક મજબૂત બને અને બધું એ શીખે. તો એને સારું રે બાકી આજકાલ તો મોબાઈલ જોઈને શીખશે તો કઈ એ થકશે નહી અને તેને ખુબ નુકસાનકારક બની શકશે.
હા એ તોું તમારી વાત સાચી.
હા ઠીક છેલો પછી વાત કરું
હા.